બસ મજામાં, શું ચાલે છે?
આર્યા જો, તમે કો ઘરે કેમ છે બધા લોકો?
બસ મજા બધા મજામાં.
મજામાં ને આજકાલ તો બઉ સ્લિમ થઈ ગયા છો શું ફિટનેસ રાખો છો તમારા બોડીમાં થોડુંક અમને નોલેજ આપો.
બસ યોગા વોગા થોડું વોકિંગને એવું બધું અવેરનેસ રાખીએ એટલે ફિટ ટચ છીએ.
એવું છે બઉ સરસ બોડી મેન્ટેન કરી લીધું છે શું શું કરો છો કેવ મને થોડ ઘણું.
ટાઈમિંગને બધું મેનેજ કરવાનું પણ સવારે અડધો કલાક મળી જાય છે, તો કોક દિવસ યોગા અને કોક દિવસ એક્સરસાઇઝ કરી લઈએ. પ્રાણાયામ, અનુલોમ વિલોમ એવું હલકી ફુલકી નાની. આમ અ એક્સરસાઇઝ કરી લઈએ.
હમ બરાબર સરસ સારું બોડીમેન્ટ ્યું છે મારે તમારે આગત થોડુંક શીખવાવું પડશે હવે આસન બાસન યોગા ભોગા ફિટનેસ નું મહત્વ થોડુંક તમારે આગત લેવું પડશે નોલેજ કે ભાઈ અમને આપો અમે કરી છી પણ અમારે મેન્ટેન નથી થતું
હા હા અમે સવારે શું સવારે થઈ જાય તો સારું નહી સવારે ટાઈમ ન મળે ને તો સાંજે બી કરી શકીએ આપણે ય ા એવા આપણે સાંજે બી કરી શકીએ એવું કઈ ફિક્સ નથી કે આપણે સવારે જ કરવાનું પણ સવારે થાય તો સારું ન થાય ને તો પછી સાંજે બી કરી શકીએ છીએ આપણે
હા સાચી વાત આપડે છોકરાઓ નાના એટલે આપડે બધું પાછું જોઈન્ટ ફેમિલીમાં રેતા હોય એટલે ટાઈમ મળે ન મળે એના ઉપર ડિપેન્ડ છે હું એ જીમ જાઉં છું અમારી અયાં સોસાયટી માં છે જીમ છે સોસાયટીની જીમ છે બહુ સરસ જીમ છે. પણ એમાં તો શું હોય છે કે આપડે અ ડાયટ પ્લાન રાખી તો આપડું જીમમાં થોડુંક શરીર વધારે જલ્દી ઉતરવા મંડે અને યોગામાં એવું છે કે યોગા કરી એ એવી ટાઈમ લે પણ ધીમે ધીમે ઉતરે પણ એની અસર લાંબા સમય પછી દેખાય આપણે કે ના આપડુ બોડી થોડુંક ઉતર્યું વેઇટ ઓછું થયું ચરબી ઓછી થઈ બધું ધીમે ધીમે આપણને સમજાય
હા અને એ શું ઓર્ગેનિક હોય એટલે શું આમ થાય કે આપડે એને મેન્ટેન રાખી શકીએ. અને જે આપડે હા અને પાસ્ટ બોડી ઇફેક્ટ નથી પાસ્ટ આપણને ન થી ફેરફાર જોવાનું મળતું. પણ એનો લાંબા સમય સુધી આપડે એને જાળવી રાખીએ છીએ.
બરાબર જો હું જીમમાં જાઉં તો હું જીમમાં ટ્રેડમિલ કરું છું પછી ડમ્બલ્સ કરું છું સાયક્લિંગ કરું છું. બીજા બધા એક્સરસાઇઝ છે એ કરું છું થોડા ઘણા સૂર્ય નમસ્કાર કરી લઉં છું બેકઅપ ના હોય છે આર્મ્સ ના હોય છે બધી થોડી ઘણી કસરતો હોય છે. લઉં છું પણ એમાં એવું છે કે તમે કસરત જોડે થોડું ડાયટ પ્લાન કરો ને તો તમારું બોડી જલ્દી વેટ લોસ થાય છે પણ આપડાથી ડાયટ ફોલો જ નથી થતું તમે ડાયટમાં શું શું લ્યો છો?
હા ડાયટમાં જે જે આપડે પછી આપડે પોતાના માટે અલગથી ટાઈમ કાઢી શકીએ આપડા માટે અલગથી મીલ આપડે કરી શકીએ પ્રિપેર. તો પછી આપડે ડાઇટ અ કરી શકીએ પણ શું ઘરની બધી જિમ્મેદારીની સાથે સાથે આપડા માટે અલગ થી ટાઈમ સમય નથી મળતો જે પ્રોપર આપણે જેવું ડાઈટ પ્લાન તો જો નોર્મલી જે ઘરમાં બધાના માટે રસોઈ બને છે એ જ જમીએ છીએ અમે.
બરાબર છે સાચી વાત છે બીજું એકસ્ટ્રા નથી કરતા કઈ ડાયટ
ના ના એવું કઈ નઈ પણ હા જો આપડી ઓછા કાપ્સ ઓછા ખાઈએ અને એના એના એની જગ્યાએ વેજીિટેબલ્સને વધારે મહત્ત્વ આપીએ વધારે જગ્યા આપીએ અને અ પનીર અને દૂધ અને દૂધ થી બનેલી એવી બધી ચીજો આપડે ખાઈ શકીએ છે. તો આપડે ડાઇટ ઉપર પ્રભાવ પડે અંકુરિત અનાજ જેમ કે મૂગ હા હા હ સ્પ્રાઉડેડ હોય એ બધું એવું બધું લઈએ ને આ તો આપડા બોડી પર જલ્દી ઇફેક્ટ પડે આપડે એ ડાઇટ આપડે ફોલો કરીએ તો પણ આટલું આપદી ફાસ્ટ એવી ફાસ્ટ લાઈફ છે ને બધું ટાઈમ જ નથી મળતો કે અલગથી આપડા ડાઈટ પ્રમાણે આપડે મીલ પ્રિપેર કરી શકીએ, એટલે જે જનરલી હોય છે ને એ. જમીએ પણ એ તો પણ એટલું ધ્યાન રાખી છે, કે શાકભાજી સેલાડ એને એવું બધું આપડે આપડા મીલમાં ઇન્કલુડ કરીએ તો આપડે ઓ મતલબ ઓછી કેલરી અ ખાઈએ તો પછી એનો ઇફેક્ટ પડે આપડા બોડી ઉપર.
બરાબર હું ડાયટ પ્લાન લઉં છું પણ એવું કે છે કે, જો ડાયટ પ્લાન તમે ફોલો કરો ને તેમાં એમ કે ઘઉં ની રોટલી તમારે નહી ખાવાની જવારનો રોટલો ખાવાનો, બાજરાનો રોટલો ખાવાનો ઘઉં નઈ ખાવાના. એવું તો આપડે ખાય નઈ આપડે ગુજરાત થી હોય એટલે આપણે રોટલી વગર તો ચાલે ની. ગઈ નહી તો ગણી ને બે રોટલી તો હોય જ.
જોઈએ જોઈએ હા અને પછી આપડે તેલ થી તળેલી બધી બઉ. વસ્તુઓ બહુ અ આપડે. કરીએ છીએ એવું બધું એટલે તો
સાચી વાત છે નથી રેતો સવારે આખુંધી કલાક બે કલાક જીમ જાડીને સાંજે બજારમાં જઓ એટલે પાણી પૂરી જોઈ એટલે મોઢામાં પાણી આવી જ જાય આપડા કે આ હા બધું આખા દિવસ ની મહેનત ઉપર પાણી ફેલી જાય પાણી પુરી.
હા. પણ હવે તો પાણીપુરી તો બધા લોકો બહુ જ ફેમસ થઈ ગય છે તો પાણી પૂરી તો બધા એવું કે છે કે એક ટાઈપનું એમાં પાણી જ વધારે હોય. ને તો એક ટાઈપ ન એક છે ડ્રિંક
ડ્રિન્કજ છે સાચી વાત છે, અને એમાં એટલું બધું સેટ નથી હોતું બધા એમ કે છે કે તરેલું તમે પુરી ખાવ છો, આલુ ખાવ, છોલા છોલા ચણા નાખેલા હોય છે, પણ ગણીને આવે કેટલી તમે વીસ રૂપિયાની પાણીપુરી લેવા જાવ ગણી પાંચ પોડી પાણી આવે અહીયા અત્યારે પાંચ ગેસ નો બાટલો ભાવ વધો એટલે પાંચ આપી જ હ તો
હા હા.
અત્યારે યુદ્ધ ચાલે એટલે એની અસર અત્યારે જોવા જ મંડી. જો તમે પણ આપડે તો શરીર માં શું ફિટનેસ નું મહત્વ આપણું લેડીઝ નું તો શરીર છે ને બહુ વધી જાય છે. અને પછી સારું એ ન લાગે એટલે થોડું. યોગાઈ કરવા જરૂરી છે. અને જીમ જાવ તો બી સારું છે, અમા સોસાયટીમાં બી અહં યોગા ક્લાસ ફ્રી માં કરાવે છે.
હા હા ઓબેસિટી તો આ દરેક બીજા ત્રીજા માણસની એક આ સમસ્યા જ થઈ ગઈ છે, એટલે ઓબેસીિટીથી બચવા માટે બી આપણને આપણા હેલ્થ માટે થોડું અવેરનેસ રાખવું જ જોઈએ. એટલે યોગા. આપડાથી જે થાય એ એવું જરૂરી નથી કે એક્સરસાઇઝ યોગા થાય તો યોગા એક્સરસાઇઝ થાય તો એક્સરસાઇઝ, અદરવાઈઝ વોકિંગ એ એક એક વસ્તુ આપણને ઇન્કલુડ કરવી જ જોઈએ એક હેલ્થી હેબિટ આપણા માટે આપણું જીવન પૂરું બદલાઈ નાખ
સાચી વાત અને યોગા કરવા ફાયદા કેટલા થાય છે આપને જો કોલેસ્ટ્રોલ નો થાય, બીપી નો થાય, થાયરોઈડ નો થાય, ચરબી ના થર હોય ઉતરી જાય, ભલે ધીમે ધીમે અસર કરે પણ યોગા કરવાથી ફાયદો એટલો થાય છે કે આપણને જલ્દી શ્વાસ ન ચડે આપણે સીડી ચડી શકતી એ ઘણા બધા ફાયદા થાય છે યોગા કરવાથી એવું નહીં પણ એનું રિઝલ્ટ મળે ધીરે મળે પણ ફાયદા ઘણા છે એના.
હા સાચી વાત.
અને જીમમાં તો એવું છે કે તમારી લાઈફ અત્યારે ફાસ્ટ ચાલે છે તો તમારે એ પ્રમાણે ઘડિયાળના કાંટા પ્રમાણે જીમમાં જવું પડે, આ તો યોગાનું તો કેવું છે તમે કલાક કરો બે કલાક કરો તો તમે થાકી ન જ
હા રિલેક્સેેશન ઉલ હા રિલેક્સેેશન મળે છે આપ
અરે હા. એટલે આપણને બે રીતે જોવું પડે કે નાના ફાયદો ભલે એક રીતે ધીમે ધીમે થાય એમાંય છે. અને અત્યને આજનું જનરેશ એવું થઈ ગયું છે ફટાફટ વેટ લોસ કરવું છે. તો ફટાફટ બેટલો જીમમાં. થાય બીજે ન થાય અને યોગામાં કરવું તો તમારે ધીરજ રાખવી પડે.
ધીરજ રાખવી ખરી વાત અને આ હમણાં તો જે બધા એક્ટ્રેસેસ એ લોકો પણ આપણને યો યોગાને વધારે પ્રમોટ કરે છે. કારણ કે હા એ લોકોક હા હા હા શિલ્પા શ તને.
એટલે જ કઉ છું ને એ કેટલું પ્રિ પર કરે છે યોગામાં. બરાબર છે ના ના મે તમાર બોડી જોયું તો મેં કીધું લાવ થોડું પૂછી લઉં કે તમે ફિટનેસમાં શું શું કરો છો? બહુ સરસ બોડી મેન્ટેન ર પૂછી થોડી એડવાઈસ હું એ લઉં. હું એ કરું હું હમણાં થોડી જાડી થઈ ગઈ છું તો તમારામાં થોડું.
ના ના તમે જે પ્રમાણે હા હ તમે જે પ્રમાણે તમારી. તમારા હેલ્થ. માટે જેવું અવેરનેસ તમારામાં. જોવામાં મળે છે ને એ. તમે સાચી જ બહુ જલ્દી. તમારું બોડી પરિવર્તન થઈ જશે. અને તમે બઉ જલ્દી ફિટ. થઈ જસો.
હે ના ચોક્કસ ચોક્કસ એટલે જ મેં કી કું મે લાવું થોડું પૂછી લઉ તો ખબર પડે કે એક કરતા બે ભલાને પૂછી ને તો વધારે ખબર પડે કે આ કરવાથી આ શરીર ઉતરે છે, આ કરવાથી જેમ કે આપણા હાથમાં હાથનો ભાગ આપડો બાવડા ભાગ વધારે હોય તો બાવડા તમે એમ થાય કે હાલો આપણે હા ને રોટેટ કરી દ એ દસ વાર કરતા હોય કોઈક વીસ વાર કરી કોઈક ત્રીસ વાર કર આપડે પૂછી લઈ ખબર પડે કે ભાઈ જલ્દી કેમ ચરબી ઉતરે છે. તો આપણે પૂછવાથી આપણા શરીર માટે ફાયદો જ છે ને. એટલે પછી મેં કીધું લાવ પૂછી જ લઉં, અને જોઈ લઉું, અને કરું અને ફોલો કરું તો એ. સારું છે બીજું શું લ ડાયટમાં તમે સવારે ઓમ બાકી બધું હેલ્ધી ફૂડ બધું ઘરનું જ ખાવ ને?
હા બધું ઘરનું જ વધારે પડતું ઘરનું હવે થોડું ઘણું તો હવે ચાલે બ
ચાલ હા એ તો એના વગર ન ચાલે આપણને.
હા હ બાકી વધારે પડતું તો ઘરનું જ પ્રિપેર કરીએ છે.
હમ્મ. ના ના તો પછી તમે આમ આવલું શું કેવાય તમે બ્લેક ટી, ઓ ગ્રીન. ટી ને બ્લેક ટી ને એ બધા આવે છે એવું પીવો છો તમે?
હા હર્બલ ટી લઉં છું.
લેઓ છો બરાબર પછી આ ગરમ પાણી નવ. શીમાં લીંબુ ને મધ ને એવું નાખીને એવું બધું પીવો છો?
હ ના એવું બધું નથી પીતી એવું બધું મને સૂટ નથી થત તું એટલે પણ હર્બલ ટી લઉં છું, અને એક. જેવી રીતે લેમન ટી હોય છે, ને એવી રીતે આ એક અ અ ફ્લાવર હોય છે ને વાયલેટ કલરનું. એનું નામ શું છે એ એની ટી બી એબી આપણા હેલ્થ મતલબ વેઇટ રિલીઝ કરવા માટે બહુ સારું છે.
એટલે આ રેડીમેડ જ આવે છે, ટ્રી હર્બલ ટ્રી
તેજ આવે છે અને આ જે ફ્લાવર નું આવે છે ને જે આપડા ઘરે ફ્લાવર હોય છે.
આ જાસૂદ ના કે છે ઇ રેડ કલર ના આવે છે, જાસૂદ ના વઇલેટ ના છે હ હ
હા એ અના મા અ દિમાગથી સ્કીપ થઈ ગયું છે હમણાં યાદ નથી પણ હા
હા હા તો એની ટી ઇ પીવો છો તમે?
હા એને ટી સવાર એ સાચે જ આપણા શરીરને બહુ સ્ફૂર્તિમય અને બહુ જ તાજગી આપણને ફીલ થાય છે અને એનાથી વેઇટ લોસ બી થાય છે.
એટલે એ શું રેડીમેડ પેકેટ આવે એને આપણે ગરમ
ના અમારા ઘરની અમારા ગાર્ડનમાં એ થયેલું છે. તો અમે એને જ બધા હા બધા ફ ફ ફેમિલી મેમ્બર બધા જ યુઝ કરીશ.
વારે વાર સરસ લો તો તો નેચરલી મળે છે તમને તો બઉ સર એટલે તમારું વેટ આટલું જલ્દી લોસ થઈ ગયું છે એમ કહો ને. એ બધું નેચરલી મળે છે અત્યારે તો બધું ભેળસળ મળે છે એટલે વાર લાગે છે બોડીમાં.
હ, અ. નું નામ મારા દિમાગથી સ્લીપ થય ગયું છે, હમણાં યાદ નથી આવતું પછી હું જયારે યાદ કરી તમને
શ્યોર સ્યોર બાકી બાકી શું ચાલે બાકી. બધા છોકરાઓ, ઘરે બધા લોકો મજામાં.
હા બધા મજામાં.
હોવ ને આ આ બાજુ આવો એટલે મુલાકાત લેજો. ઓકે ઓકે સારું ચલો ભલે. જય શ્રી કૃષ્ણ.